અવાજ આવે છે?
હા આવે છે.
હમ.
કેમ છો? કેમ છો?
હું મજામાં તમે કેમ છો?
હું પણ મજામાં છું. આજે સ્કૂલમાં સ્વચ્છતા વિશે વાત થઈ હતી.
અચ્છા
એક જ મિનિટ હા
હા સ્વછતા વિશે વાત થઈ હતી.
હા. સસ્તા બહુ ઈમ્પોર્ટન્ટ ટોપિક હોય છે.
હમ. હા પણ ઘરના લોકોએ એની તરફ ધ્યાન નથી આપતા.
હમ સાચું. સ્વસ્તા આપડે સ્વાસ્થ્ય માટે બહુ જરૂરી હોય છે.
હમ તને સ્વચ્છતાનો શું અર્થ લાગે છે?
હમ આપડું ઘર, સ્કૂલ, રોડ અને આસપાસની જગહ સાફ કરવા રખી. આ અસ્વસ્થતા નું અર્થ હોય છે.
હમ હા અને પોતાના પર્સનલ હાઈજીન પણ મેન્ટેન કરવી.
હમ આ તમારી વાત તો બિલકુલ સાચી હોય છે. પોતાની પર્સનલ હાઈજીન મેન્ટેન કરવા જરૂરી હોય છે. અ તને લાગે છે કે સ્વસ્છતાથી બીમારી ઓછી થાઈ શકે?
હમ
તન લાગે છે કે સ્વસ્થતાથી બીમારી ઓછી થઈ શકે?
ચોક્કસ. ગંદી જગ્યા જમ્સ વધુ હોય છે.
હા આ તો સાચી વાત છે. એટલે ડોક ડોક્ટર પણ સફાઈનું ધ્યાન રાખવામાં કહે છે. ખાસ ઈ કરીને અ ખવાનું પેલા હાથ ધોવાના. તું રોજ કેટલી વાર હાથ ધોવે છે? ખવાનું પહેલે?
હમ હમ તો ઘની વાર બર બહારથી આવું ત્યારે પણ
આતો તમારી સારી આદત છે. અ કોવિડ પછ પછી લોકો હાઈજીન પ્રત્યે વધુ જાગૃત થાય છે.
બિલકુલ પહેલાં ઘણા લોકો માસ્ક પણ ન પહેરતા.
હહ પન પછી બધા એ સ્વચસ્છતાનું મહત્વ સમજી ગયું. તને સ્કૂલમાં ક્લિનનેસ ડ્રાઈવ થઈ હતી? ત્યારે
અમ એક વાર અમે બધાએ સ્કૂલ કેમ્પસ સાફ કર્યો હતો.
હમ વાહ! તો અ સ્કૂલ કેમ્પસ સાફ કરવા કેટલી મજા આવી હતી?
અમ હા અ સાથે સાથે ઘનું અ શીખવા પણ મલ્યું.
હમ અ કે સફાઈ ફક્તું બજાની કામ નથી. આ શીખવું મળ્યું, તમારા લોક
હા અ દરેક વ્યક્તિની જવાબદારી છે.
હા આ તો વાત સાચી થે. અ તને શું લાગે છે. લોકો રોડ પર કચરો કેમ નાખે છે?
અ કારણ કે કેટલા લોકો કેરલેસ હોય છે.
હમ આ તો વાત સાચી છે. બહુ લોકો કેરલેસ હોય છે. ડસ્ટબિન હોય તો પણ સાઈડમાં કચરો ફેંકે છે. અ આ આત બદલાવાવું જોઈએ છે. તને પ્લાસ્ટિક પોલ્યુશન વિશે શું લાગે છે?
અ મને તો બહુ મોટી સમસ ત છે પ્લાસ્ટિક થી એન્વોમેન્ટ નું નુકસાન થાય છે.
હા પ્લાસ્ટિક થી એન્વાયરમેન્ટ નુકસાન થાઈ જાય છે. અને પ્રાણીઓને પણ તકલીફ હોય છે. એટલે રિયુઝેબલ બેગ વાપરવું જોઈએ.
અ અને પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવો જોઈએ.
હા આ તો વાત સાચી છે. પ્લાસ્ટિક નું ઓછો ઉપયોગ કરવો જ જરૂરી હોય છે અ તને ઘરે સફાઈ કરવા હેલ્પ કરે ગમે છે?
હા મમ્મી ની હેલ્પ કરું છું અ હું પણ રૂમ્સ સાફ કરું છું ક્લીન રૂમમાં રાખવું સારું લાગે છે
હમ્મ ક્લીન રૂમ અ રાખવાનું સારું લાગે છે પણ માઇન્ડ પણ ફેશ હોય છે સારું રૂમથી અ સ્વચ્છ જગ્યાએ પોઝિટિવ ફિલિંગ આવે છે તને લાગે છે કે સ્કૂલમાં સ્વચ્છતા વિશે વળુ શીખાડવું જોઈએ
ચોક્કસ
કેમ
અ કારણ કે બાળકો નાની ઉંમર થી આદત શી ખે અ પછી મોટા થાયને પણ ફોલો કરે
હમ નાના ઉમરથી આ આદત શીખવા જરૂરી હોય છે તને સ્વચ્છ ભારત અભિયાન વિશે ખબર છે?
અ હા દેશને સાફ રાખવા માટે કેમ્પેન ચાલુ કર્યું હતું આ એક સારી શુરૂઆત હતી
હા દેશના સાફ રાખવા માટે કેમ્પેન ચાલુ કરવા જરૂરી હોય છે, અ અને પણ ફટકા ગવર્મેન્ટથી વધુ નથી થતું લોકો એ પણ સાથ આવું જોઈએ
બિલકુલ તને પબ્લિક પ્લેસ ની સફાઈ કેમ લાગે છે,
મને પબ્લિક પ્લેસ ની સફાઈ કેટલી જગા સાફ હોય છે, પણ કેટલી જગા બહુ ગંદી હોય જાય છે પબ્લિક પ્લેસ માં રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ પર ઘણી વાર કચરો હોય છે, અને લોકો ખાય પછી રેપર નીચે નાખી દે છે આવી આદત બહુ ખોટી હોય છે લોકોના એનું સુધારવા જોઈએ
હમ અને ડસ્ટબિનનો ઉપયોગ કરવો જોઈએ તને લાગે છે કે સ્વચ્છતાથી ટુરિઝમ પર પણ અસર પડે
હા ચોક્કસ અસર કરે ટુરિઝમ પર સાફ સિટીમાં ટુરિસ્ટ ન પણ સારું લાગે છે, ગંદીજગા હોય તો ટુરિસ્ટ નું ના ગમે છે
બિલકુલ તને કઈ જગું બહુ ક્લીન લાગતી હતી
અ મને એક ગાર્ડન જોયું હતું જે બહુ સાફ હતું અ ક્યારેક નાનો છોકરો આવે છે ખેલવા માટે અને ક્લીન ગાર્ડનમાં ફરવી મજા આવે છે ફરેશ એર પણ હોવે છે, ક્લીન ગાર્ડનમાં
સ્વસ્થા અને હેલ્થ વિશે બો સંભળ સંભળ છે, ને
હ હ હું સ્વસ્થ અને હેલ્થ વિશે બો સાભળ છે, અ ગાંધી અ ગાંધી જગ્યાથી કઈ કઈ બીમારી થઈ શકે
હમ અ જ અ અ ડેન્ગુ, મલેરિયા, અને ઇન્ફેક્શન એટલે પણ જમા ન થ થવા દેવું જાય
હ તો વાત સાચી જ છે. ગંદી જગ્યાથી ડેન્ગુ મલેરિયા ઇન્ફેક્શન હોય જાય શકે હમ્મ પાણી સ્વચ્છ હોવી જરૂરી હોય છે. મચ્છર વધી જાય છે, પાણીમાં ખાટું પાણીમાં
અચ્છા
હા શું
નલહાજીનમાં કઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ લાગે છે?
અ મને પસંદ હાઈજીન રોજ નહાવું ક્લીન ક્લોથ પહેરવા અને નેવ સ્ક્રીન રાખવા જરૂરી હોય છે.
હમ્મ. અ તને ક્યારે ક્લિનિનેસ કમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કર્યું છે.
હા હું ક્લીનેસ કોમ્પિટીશનમાં પાર્ટિસીપેટ કરું છું એકવાર રીતે પોસ્ટર અ બનાવે છે.
અ શું બનાવ્યું હતું?
અ હું પોસ્ટરમાં ક્લીન ઇન્ડિયા હેલ્થી ઇન્ડિયા
વાહ સરસ સ્લોગન છે.
હમ્મ તને કોઈ સ્લોગન યાદ છે.
સ્વચ્છતા ત્યા પ્ર પ્રભુતાસા
હમ્મ આ પણ બો સરસ સ્લોગન છે.
હમ મને ધયા ધ્યાનથી ની યાદ પણ આહી જ આજે સ્વચ્છતા થાય આ પ્રભુતા આ પણ બો મસ્ત સ્લોગન છે.
હા આ તો મસ્ત સ્લોગન છે. તને લાગે છે, કે સોશિયલ મીડિયાથી પણ અવેરનેસ લાવી શક્યે?
હા લોકો વિડિયો અને પોસ્ટ શેર કરી શકે અવેરનેસથી લોકોની થિંકિંગ અ બદલી શકાય અ પણ એક્શન લેવું પણ જરૂરી છે.
હ તો વાત સાચી છે, તને શું લાગે છે, કે એક વ્યક્તિ ફર્ક લાવી શકી પેનેસ માટે
હા દરેક વ્યક્તિ નાનો પ્રયાસ કરે તો મોટો બદલાવ આવી શકે
અમ્મ. સાચું વાત છે, જેમ કે રોડ પર કચરો ના રાખવો અને બીજાને પણ સમજાવું
હા ફેમિલીથી શરુઆત કરી શકાય અ ઓર તને ક્લીન ક્લાસરૂમ ગમે છે?
હ મને ક્લીસ કલીન ક્લાસરૂમ ગમે છે, અ વિચાર પણ સારા અને પોઝિટિવ હોય છે, ક્લીન ક્લાસરૂમમાં આ બહુ સારી વાત હોય છે અને હું પછી મળ્યા છે
ઓકે ઓકે હું તારાથી બાદમા વાત કરીશ
હા જય શ્રી કૃષ્ણ
જય